હેલો હા બોલો
સરે
શું કરે છું
લે સેમ સેમ પૂછસ તોું મના હું સુું કરું
હા તો સેમ સેમ જ સવાલ તો અત્યારે પૂછવાનો હોયને શું કરું છું એમ
કઈ નહી ઘર હું ટાઈમપ કરું છું ખંટાળો આવે છે
ઓકે હું બી એ જ કરું છું
ભણવાનું પતિ ગયું તારું હજુ
ના ભણવાનું હજુ બાકી છે બાર વાગ્યા પછી પ બેસીસ એમ કેતી હતી હું કે આજે હું તને ફોન કરવાની જ હતી સ સમય થી કરી દીધો અમારે એક ટ્રીપ પ્લાન કરવાની છે દ્વારકા જવાની
ઓ ઓકે હઅ.
ફરવા ગયેલા છો ને પેલા?
હ
હા, તો ત્યાંની હોટલ ને ફરવાની પ્લેસ ને એના વિશે થોડું મને કહે તો મને આઈડિયા આવે પ્લાનિંગ કરતા.
જો એક એવી જગ્યા છે બરાબર, જ્યાં ફરવાની
કે
હવાની અને બધી રીતે તમને બહુ મજા આવે ખાવાની રાઈટ. એટલે મેન તો છે ને ત્યાં ત્યાનું એટમોસફિયર ત્યાનું વાતાવરણ બહુ જોરદાર હોય છે, તમને એવું જ લાગે કઈ જગ્યાએ આઈ... યા અમને આમ વાઈબ આઈ જાય એકદમ . અ . હોળી, ધુલેટીમાં તમાર ક્યાં કયાં નો પ્લાન છે તમાર, કોનો?
અમારો પ્લાન સમર વેકેશન.
ઓહ બરાબર. તો સમર વેકેશનમાં છે ને ત્યાં દરિયાઈ છે એટલે ઓહ પણ એક વસ્ત ઉ તો પ્રોબ્લેમ ખરો હો ત્યાં. એવી જગ્યા આવે ને તો ત્યાં મચ્છીની બહુ સ્મેલ આવે. દરિયાન ઘાટ ત્યાં બધું પેલું હોય ન. મ છીલી વાલી બોટ. સ્મેલ આવે ત્યાં ગંદી.
ઓહો હા હા.
એમાં કેવું છે કવ એમ જો દ્વારકા જવું હોય તો દ્વાર રકા બેેટ દ્વારકા પછી મહાદેવીનું કંઈ મંદિર એટલે રુકમણી દેવી કે એવું કંઈ મંદિર છે. પછી નાગેશ્વર છે, અલા જ્યોતિર્લિંગ છે, નાગેશ્વર આમાં કેવું છે ગોમતી ઘાટ છે, બધી બહુ જગ્યા છે. જો એક તો દ્વારકાનું મેઈન જે મંદિર છે ને પેલા ત્યાં જવાનું પછી બેટ દ્વારકા જવાનું અને ત્યાંથી કેવું કે એક બાજ રીક્ષા કરાવવાની એજ રીક્ષા વાળા તમને બધે જ ફેરવે એટલે પૈસા એક જ વાર આલવાના તમારે જેટલા બી જણા હોય ને બે બહુ વધારે જણ કેટલા જણા છો તમે?
અમે તો દસ પંદર જણા છીએ.
હમ્મ, તો આમાં કેવ ખબર એક ટેમ્પો કે એક રિક્ષામાં પાંચ જણા આવે તો બીજામાં પાંચ એટલે એવી રીતે તમે બેસો બરાબર.
ટેમ્પો.
ટેમ્પો કે રિક્ષા જે હોય.
ટેમ્પો કેમનો કરાવાય. ત્યાં આટલા મસ્ત તયાર ત્યાં દ્વારકામાં કપડા પહેર્યા હોય અને પાછો તેમના બા જવાના.
તમે પૈસા ઓછા થતા હોય એમાં જવાનું, તમાર.
ત્યારે પણ મસ્ત સારા કપડાં પહેર્યા હોય સારી વાઈબ આવતી હોય અને ટેવા મામલો છૂપછુપ છૂપછૂપ થાય.
હા, તો તો પછી સિલેન્સ મુકાઈ દેજે, પૈસા લઈને. તો ઓ ગાડી લઈને જજો એમ ઝંઝટ એ પતાઈ જશું એમ
ના ના યાર તું પ્રાય જો જો સાંબળ. અવાજ આવે છે?
બિલકુલ કમ્પલેટ જોરદાર.
ના ના તું છે ને બધા માટે પ્રાઈવેટ એની વ્યવસ્થા કરી આપું અમને.
મારે જો હું તો મને છગડા માં મોકલો, ટેમ્પા માં મોક મોકલો કે પછી છૂક છુક ગાડી મોકલો કે મને તો એની ચપાની ઉપર બેહાડો ને તો હું તો તો છતાં એમ બેહ જઉં. તા જેવુનું એક અવાજ ઓ હો હો અવાજ આવે છ તે નો નો નો.
ના યાર એવું તો કરવું પડે ને જો સારા કપડાં પહેર્યા હોય સારી બધી વસ્તુ લઈને ગયા હોય સારી વાઈબ આવતી હોય તો પછી એવું એવા જગ્યામાં મજા ના આવે એમ.
હમ્મ.
આમ કાર બાર લઈને ગયા હોય તો નાના મારી વાત તો સાંભળ પણ હજુ બાકી છે મારી વાત મારી વાત બાકી છે.
લઈ આવ
તો કાર હોય કા તો આમ પ્રાઈવેટ જેટ બેટ હોય તો ત્યાં દરિયામાં જ સીધું લેન્ડ કરી દઉ ને ને તો શું આમ ધર કાવડાને ખબર પડી જાય કે ઓહ હો હો હો આ બેન આવ્યા છે.
તો એવો વાં ધો ના આવે.
હાથી ના દાંત બતાવવા ના મોડા અલ્લા મન તો કહેવત બોલતા નહીં આવડતી
છ વાતો ના જ્યાં વળા કરવાના હોય તો ત્યાં તો વડા તો ગમે તેવા ઉતારાય ને
અલા એવું થાય બગા મિત્ર તકલીફ મારી વાત તો હામબણ પછીલો બેડ તમે એવું ગણે છે કે સુદામા કૃષ્ણ ત્યાં મળ્યા હતા અને છે ને દ્વારકા મંદિર પચીસો વર્ષ જૂનું છે. એટ માનવામાં આવે છે પચીસો વર્ષ જ.
હા.
બરાબર અને કૃષ્ણને સુદામા બેટ દ્વારકામાં મળ્યા હતા. એવું હતું. પછી બાર જ્યોતિર્લિંગ આપડે કોના શિવવાના? ટલે આના એ ત્યાં છે ચલ. હમ્મ. એવું બધું જ ત્યાં છે મનેમાંછી ગોમતી ઘાટ છે. ઓહો હો મજા આઈ ગી. અનેરે પડે અરા અધૂરી.
હા હા એ તો મેં સાંભળ્યું છે, સાંભળ્યું છે. હા. બને ગોમતી એક એક સેકન્ડ ગોમતી ઘાટ તો ડાકોર વડતાલ દ્વારકા ત્રણે ત્રણ જગ્યાએ છે, એવું કેવું.
એવું નહી એ તો હવે આપણને ના ખબર હોય એ છેયુ, છે હવે આપન આતી તો આપન ને ખબર હોય કહેતા હશે ખબર નહીં કેમ એને આમ કેવાય છે આ ઇસ્યૂ નહીં ખબર મને પણ જો હા રિક્ષા ની વાત કરતું બધા મંદિરે લઈને જાય ત એક જ તમને ઇન્ફોર્મેશની ત્યાં જશો ને એટલે બધા મંદિરે બધામાં કેવું છે કે લખેલું છે એની હિસ્ટ્રી એની પાછળ નું જે છે કઈક બધુંજ. કેટલા વર્ષ જૂનું બાતે એ બધું એટલે તમે એ વાંચોને એ એણે કહી તમને આવશો એ શિક્ષા વાળા કરાવશો. અને ભાઈ તમને બધું સમજાવશે અને તમને મજા આવશે. તિવેણી સંગમ. ઓહ હો હો બધી બહુ જગ્યા ક્યાં ફરવાની એ તામાં મજા આઈ જશે આમ. બધું નદી નદી જ છે ત્રણ ચાર અંતર ચાલ. એવા સંસમાં નથી કઈ એવું નહી કે ભાઈ તમારા સોસો કિલોમીટર દૂર દૂર જોવા જવાનું, બધું નથી કા
હા.
હા પછી, દ્વારકા જ તોછ સોના બી હોય જોડે.
ઓકે હા નજીક નજીક ને
હમ્મ.
દૂર
આમ દૂર આમ નજીક આમ તો એ તો આપણા માટે તો નજીક જ એ જલ્યા તો ભાઈ આવી જતા આઈએ સો કિલોમીટર જેવું હશે મને આઇડિયા નહીં પણ એટલું તેથી વધાર નહિ. હા, એટલે કેવું સોમનાથ અમાર ત્યા પેલા સોમનાથ ગયા હતા પછી સોમનાથ ત્યાં તમારું કયા તમારા પૈસા બહુ વ્યવસ્થા છે જગ્યાએ ફૂલ હોય સગા તમે સમર વેકેનમાં જાવ તો બધા દૂર દૂર થી જ્યાં અલગ અલગ જગ્યાથી જો આવતા હોય તો કદાચ ફૂલ હોય શકે પણ તમારે અગાઉથી આનું બુકિંગ ના આ બધું કરાવું
હમ્મ, હમ્મ. હા, હા.
હમ્મ.
હા, સમજી સમજી.
એ અના એવું નહીં કે ધરમશાળા એટલે જીવ થીયુ હા ત્યાં બહુ જી સારું બન્યું ટોયલેટ એટલે મતલબ સંડાસ બાથરૂમ બધુ જોરદર. હા, જીવ તું નહીં
ચાલતું ટોયલેટ હતું તો
અલા બહુ મસ્ત ટોયલેટ, બાથરૂમ બધું જ જોરદાર તમને ધર્મશાળા લાગે ને એક ધર્મશાળા જેવું.
હા, બરાબર છે. આવજો તો તારે આવવું હોય ને. અરે સાંભળ સાંભળ. અમારે મે એમાં જવાનું છે તારે આવવું હોય ને તો આવજે અમારે જોડે તારી ટિકિટ બુક
મારા જ મારા ટાઈમ નહીં મારે જો મારું જેમ. મારા પેલી વાત નહીં
કદા ઓહો સારું કેહેવાય.
બદ્રીનાથ, કેદારનાથ, ઋષકેેશ બધું જોવ શું.
ઓકે ભાઈ તમે તો મોટા માણસ એટલે તમારી તો વાત ના થાય ને અમે એક ધામ ફરીએ તો તમે ચાર ધામ ફરો.
કરવા તો ગડી જવાનું અને આપણને એક્સપિરયન્સ બધા ને શીખવા મલેે. બધું નવું નવું નવા નવા લોકોને બધા એમાં મારે જવાનું જે એનું મનું ના હોય પણ જો એ બધું શીખે એટલે ગાઈડ માં મારે જવાનું કે મારે એ લોકો ને હોટલ અ સાઇન કરવાની શાઇન કરવાના.
હમ્મ.
હા કો જગ્યા જઈ છે તો અહ બસ વાળા જોડે કોન્ટેક્ટ રાખવાના નંબર લઈ લેવા બધું ધ્યાન રાખવાનું એટલે હાજર રહેવાનું બસ ક કરવાનું આપડ શું જાય ખોટું. અને આપડે જે ટિકિટ કરવાની
સાચી વાત છે.
જવાને
હા કોકના પૈસે જવાનું થાય તો તો પછી જવાય જ ને.
અલે હું તો બઉ મફતિયું ફરું મને તો મફતમાં જ મને તો આમ મફત માં કોઈ ભી વસ્તુ કો ને કે આ મફત માં લઈ જાઓ ઓ હો હો જો અત્યારે મને કોઈ ક ને આ જગ્યા અત્યારે રાતીગ બી કે આ મફત મળે છે આવાનું છે બોલ તો હું મફત નું રૂમ મલતું હોય ને એમાં સોઉ. હું તો બઉુ મોફતી માણ ણસ છું એકદમ. રૂમ મળે તો રૂમ મફત માં લઈ તારે લ જિંદગી ભગવાન ની પૂજા કરવા મફત નું.
સારું સારું ચાલ મને એક અહ કામ છે હું એ કામ
એવું આ ખબર તને સજેશન આપ એવું એવું માઇડ રાખવાનું એમ આપડે ચાલ બાય. હું એ મુક
સારું બાઈ હા.